હેલો
હા
હા બોલો.
બઉ ટમ થી ફોન નતો કર્યા તો લાવ ફોન કરું.
હ હ હા હું યાર. અરે વા અરે મારો નામર તો બહુ ઈઝી છે સાચચું કહો ને તો
તો બઉુ ઈઝી તો છે પાછળ પાછળ બટ
હમ આગળનું શિક્ષ હા એ વાત તો છે હ
સચ નામ નહી કર્યું મને બ સર્ચ કરીને ડાયરેક્ટ કોલ કર્યો
મારે એવું જ હોય છે.
હમ અને નંબર યાદ છે તમારા ઘરમાં કોના કોના
મોસ્ટ ઓફ બધનો
મને બી બદ મયા છે
હાટ બરાબર છે ના મોસ્ટ ઓફ તો મને યાદ જ છે એમ હેલો
ત મનેવ્યામ આદત પડી ગઈ મતલબ કે મતલબ આરત નહી કે હું નંબર મોટા કરું બધા એવું કે કઈક જરૂર પડે
હા પણ હા પણ મારે કેવું છે કે અ નંબર વેલા યાદ રહી જાય મને
હમ
હા
તમાર ઘર છું ને આજ જમવાનું
આજે ખબર નઈ હજુ તમારે
આાજ પાલાપસી બનાવે છે પાછાટલી રા છે ને બના
બરાબર
વાવે છે
હા
તો ચાલ ખારા માટે
શું કજો તમાને હજુ ક એક આ સુું
ડોસા કેવ બનાય તમારે ઘરે
ડોસા હ જો નોર્મલ છે ચણા ચાવલ અને દાળ સમથિંગ અને છાછમાં પલાળી દે મમ્મી આખી રાત પછી છે ને એને પિશી દે મિક્સી માં પછી એનું જે અ એના અંદર છે ને, બેટ અ પીસી દે પછી એના અંદર કઈક મન લાગે છે, નમક નાખીને પછી એને રેવા દે પછી ઢોસા બનાવે પછી બટાકાનું મસ ચાલો ને એ બધું બનાવે. ના.
ઓકે કિન્ય
હમ, પછી એ રીતે બના હા. અને પછી મસ્ત પાતળા પાત્રા ઉતારે અને બનાવે આવીવી રીતે. અત્યારે ઢોસાનામાં હા અને ઢોસામાં પણ બહુ બધા આ આવી ગયા છે મસૂર ના ઢોસા અને બધું ઢોસા. હા.
દોસાટ છે હા. કઈ ભી હો ને કઈ મકો નને દોર હોય ને તો હું કઈ બી ચુસ ના કર
બરાબર છે.
આ પછી જોડે
એ વસ્તુ જ છે.
ચટણી તો હોય કોપરા ની પછી બીજ ભઈ બનાવો.
શું કાચો?
સંભર તો હોય, રાઈટ પછી કોઠા કોઠાની ક્યા સોરી હ કોપરા ની ચટણી હોય.
હા, બરાબર, ના.
દહી આવે છે ને, ખટ્ટ.
હા, હા.
ના ના, તમારા ઘરે બનાવે છે?
ત્રણ હજાર વસ્તુ હોય છે, પછી મળ બે નવું શી શીખી છે, ટામેટાનીને દાળ ની ખબર ને શું મ ખબર એની ચટણી બનાવે છે, અને મમ્મી લસણની ચટ વામક ઉપ ડોસાની ઉપરમ સ્પ્રેડ અને પછી મૂકી દે.
ઓ બરાબર છે, અમુક લોકો બનાવે અમે લોકો નહી બનાવતા.
હ.
હમ્મ. હ તો રઢોસા જોડે બઉ નવું નવું બનાશું. તમારી અવાજ કપાઈ ને
મારા તો -
મારું તો એવું પેસિફિક ને એ બધું ભાવે એવું છે.
હશે હશે એક તો હોય જ કેમ બો ભાવે એવું હોય જ.
હમ્મ એવું તો કઈ જ નથી. તો વોફલ ને‌ બધું બો ભાવે‌ એમ‌ ચોકલેટ વસ્તુ એમ.
ગડીયુ
હ હ સ્વીટ પણ એટલું બધું ન ઓછું પણ જે બધું બધું આવે ભાવ મંચુરિયન છે, જેમ કે ઢોસા, એ નુડલ્સ, બધું ભાવે એમ.
હમ્મ તમાર મમ્મી શું બહુ મસ્ત બનાવે?
મારા મમ્મી બધું જ વસ્તવો મસ્ત બનાવે એકદમ. હા સાચ્ચે કઉ છું હમ્મ હે મમ્મી હા હા હ મમ્મી મમ્મી જેવું બનાવી શકતી પણ મમ્મી બહુ મસ્ત બનાવે છે.
હું બનાવતો મમ્મી જેવું બને મારું તો
હમ્મ હમ્મ
તમને બધી બનાવતા આવડે તમેં
શું શું?
તમને બધું આવડે બનાવતા
ના ના ભઈ નઈ જો હાચુ કો બો નાની નાની ચીજો જ આવડે છે. બનાવતાં એટલી ફાસ્ટ મમ્મી જેવી મમ્મી જેવી તો કશું વસ્તુ બનાવા ન આવતી મને.
અરે‌ પણ ‌‌ દાળ ભાત અચ્છા
હા હા રોટલી બનાતા પણ કે જાડી બને છે. બહુ પાતળી નહીં બનતી મમ્મી બનાવે ને એવી નહ બ મને બધી શાક બનાવતા આવડે કડી હમ્મ અને કઢી ખીચડી બનાવતા આવડે છે જેમ કે
હમ્મ મન તો જ કઈ બનેલું એક
હમ ના આમ તો મારા આમ તો મમ્મી કે ને ત્યારે બનાવી લોગ જ ટેસે જેમ કે ડડીશ બનાવવાની હોય ને તો બનાવી લો કાલે પરમ દિવસ અમે પાપડી ચાટ એ દાલ પકવાન બનાવે એ પણ મેં બનાવ્યું તો તે બહુ મજા આવી
મજા આવ્યા
હ ટેસ્ટી ટેસ્ટી હોય બધુંમ અને અત્યારે અને ગરમી માં તો બહુ ભાવતું પણ નથી
એવું ચાલે ઢોકડાે બનાવી દે વાના હાંડવો છે ટુકડા છે મુઠિયા છે મુઠિયા તમારા ઘરે દૂધી ના બનાવે મેથીયા બનાવે સુુંના
દુધીના
દધના માટે ક લાગે
હમ બહુ મસ્ત મને મુઠ થી ના તો ખાલી ઢેબરા જ ભાવે
હા મજા આવે છે. તો તમે દુધીના ઠો મુઠ્યા બનાવ હો તો સેને જોડે મતલબ ચા
હા હ એટલે મારા બા બનાવે એ તો કેવી રીતે બનાવે કે ઘઉં નો આટો લે પછી બાજરીનો મ મને હ મોટો આટો લે એજ અને પછી છે ને એનો ઉપર અ બધું નાક ખે દૂધી કીસી ને પછી નમક મ ને બધું નાખે એમ
હમ ખટા મીઠા બનાવ તીખા સ્પાઈસી ખ મે ટું
ના અમારે બધા મીડિયમ ખાઈએ તો અમે લોકો મીડિયમ જ બનાવીએ છ છે અને કઢી અંચૂળ બનાવીએ અ લોકો
મુઠિયા જોડે
શું બનાવું ઉઠ્યા જોડે
ઉ તો ચાલલ મુઠ્યા ગઈ હ સિંગતેલ ચા ઓલું અર સિંગતેલ બડ મસા લાગે મે
બરાબર છે. ત
થાવ ને તમે ગુજરાત માં મસ્ત મ હા તમે ક્યાંય બી જઓ ને મધ્યપ્રદેશ અમે ગયાતા ઉજ્જૈન બકવાસ ખાવાનું એ લોકો રોજ ખાઈએ ખરેખર
અરે આહ હ અરે અમે લોક વૃંદાવન ગયા તોય તાય એવું એવું ક્લીનીનેસ ને એ મે ક ને એ મે કે આવ થોડી હોય એ ખાવા પીવાનું એટલે માખી અને બધું બેથલી હોય. તો નહી ભાવતુ હ.
પછી એવું તો પછી સારી હોટલમાં જઈએ, ને તો મેર પડે પડ ત્યાં અને એવું બધું કરવા રેવાનુ.
હમ બરાબર છે.
ના આ લોકો તો ભનવળ જ ખરાબ પણ.
હા સાચીત, અને તય તો કેવું કે ચાલી જાય મને બી કેમ કે લોક પબ્લિકને ભૂખ લાગે એટલે એ તો ખઈ જાય ખાવા માટે.
ભૂખ લાગે ને એટલે બધું ભાવે એટલે બધું ખાઈ
હા હા હા. હા.
તમે તે ગયો છો, કે જોબ ચાલુ.
ના ના ઘ હું તો ઘરે જ છું કશું નહી કરતી.
ઓ ઓકે હ.
હમ.
મારા માટે જ એ ટ્રીપ હતી, એટલે અવે
હમ, બરાબર.
નડિયાત્મક મળી હતી એના મતલબ શોધી હતી મળી ગઈ.
બરોબર છે બરોબર છે.
બોલો બોલો.
ઈગ્લિશ આવડતું અહે ને? આમ થોડુંક સારું.
હમ, ના આમ આવડે સારું, બરાબ બ છે.
કેટલા વાગ્યા અત્યારે મને તો ટાઈમ બી નય ખબર યાર?
સાડા અગિયાર વાગે સાડા અગિયાર વાગે છે હવે તો. હી હી હ હ ટાઈમ જતો રહેે છે એમ બહ વહેલું. સવા સવારનું તો જતું રે છે પછી બપોર પછી નઈ જતું એમ.
હું તો બપો પછી બાર ફડવા જઉ. શારું મમી બલા
હા સારું હા સારું સારું કઈ વાંધો નહી આરામથી કરજો.
હા તો આરામથી કરું.
હા બાય.
બાય.